આપડું જજ હાલો.
હાલો. અવાજ આવે છ, હા હવે આવે છે તમારો અવાજ.
આવે છે હા. હા આવે છે આવે છે, એટલે પૂછવું પડે કે અહિયાં પૂર ની સ્થિતિ છે એને ક્યાંક નેટવર્ક બંધ કરી દીધું હોય, ને સ્લો ચાલતું હોય તો અવાજ આવે ના આવે.
હા, એ વાત તો તમારી સાચી જ છે. મેંમ હમણાં જ ટી વીમાં જોયું કે આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નવસારીમાં પડ્યો છે આ-આ સિઝન નો.
હા, એ અહિયાં તો બહું વરસાદ પડ્યો છે. બોલો-બોલો આજે કયા ટોપિક ઉપર વાત કરીશું?
તમે જણાવો. કે આજે સેના વિશે વાત કરીએ, મને તો ગમે તે ટોપિક ઉપર વાત કરવાની થાય તો હું કરી શકું છું.
એમ તો મારે પણ ચાલે એવુંજ છે, કંઈ પણ ટોપિક તમે નવો કાઢો તો હું પણ વાત કરી લઈશ. પણ જોઈએ તો આજે ઘણા બધા ટોપિકો મૂક્યા છે ગ્રુપ
હા. મેં જોયા નથી ઓમ તો આપડે એવી રીતે વાત કરીએ તો કે કોઈ ટોપિક છે, તો આવા ટોપિક ઉપર આપણે વાત કરી શકીએ, એ ટોપિક ઉપર વાત કરીએ.
હા, હા મેં પણ એટલા બધા વાંચ્યા ન હતા, પણ જોવું છું હમણાં કંઈક એમાંથી એવો ટોપિક મળી ગયો કે જેના ઉપર વાત થઈ શકે
હા તો કાલે મેં તમને મેસેજ કર્યો હતો કે મારે મોબાઈલ લેવો છે તો આપણે એના વિશે જ વાત કરીએ ને તો પછી
સેના વિશે
મોબાઈલ મોબાઈલ માટે
હા એ પણ ચાલે એ બેસ્ટ છે આપણા બંને ઓને લગતો વિષય પણ છે અને તમારે હમણાંએ ઇફોર્મેશન લેવી હોય તો એના માટે સારો ટાઈમ છે એમ
હા એજને હમણાંથી આ તમે જે એપ સજેસ્ટ કરી છે એનાથી પૈસા આવી ગયા છે બોઉ કે અવે એમ થાય છે કે મોબાઈલ બદલી એ
હા બરાબર છે અવે એમ પણ કોલેજમાં તમારું કામ જ એ છે મતલબ ટેકનોલોજી ના તમારે રિલેટેડ મતલબ ભણો છો એટલે થોડું વ્યવ દિવાઈસ હોય તો તમને પણ કામ લાગે કોઈ જગ્યાએ
હા એ વાત તો છે મારા જોડે અત્યારે છે એ તો બરોબર જ છે મને કોઈ વાંધો નથી એમાં પણ ને એમાં સ્ટોરેજ ચોસઠ જીબી જ છે અને મારે ત્રેસઠ જીબી તો ભરાય ગયું છે ચોસ માંથી એક જી બી જેટલું જ ફોનમાં જગીયા છે ખાલી એક જી બી બે
તો તો તો તો પછી એમાં મતલબ ફોન કઈ રીતે સ્લો થઈ ગીયો હશે ને
હા ખુબ જ સ્લો થઈ ગયયો એપ્લિકેશન સ્ટાર્ટ કરવું ને તો ચાલુ કરતા પણ વાર લાગે અને ફોન જો મેં ભૂલથી સ્વિચઅપ કરી દીધો ને તો પાંચ મિનિટ તો મિનિમમ લાગે અને ક્યારેક જો બોવ ટાઈમ થી સ્વિચ ઓપ ના કર્યોને મોબાઈલ તો પંદર વીસ મિનટ બે મોબાઈલ સ્વીચ ઓફ હમણાં બે દિવસ પેલા જ રવિવાર ના મારે સવારે હું કોઈ પણ એપ્લિકેશન ચાલુ કરતોને થતી નથી કારણ કે ફોન સ્ટોરેજ તો ત્રેસઠ પોઈન્ટ પાંચ જી બી ભરેલું હતું ચોસઠ માંથી છે ને કોઈ પણ એપ્લિક ચાલું કરુંને તો ઓટોમેટિક ક્લોઝ થઈ જાય બરોબર તો અવે એના માટે આપડે આમાં કેવું છે મારા ફોનમાં કે હું સ્વિચઓફ કરવું ને તો કદાચ પાંચસો સાતસો એમ બી જેટલી હોય ને જગ્યા થઈ જાય છે ફોનમાં સ્વિચ ઓફ કરીને ઓન કરુ ને એટલે તો મેં કર્યો સ્વિચ ફોન ને એ સ્વિચ ઓફ કરીને પાછો ઓન કર્યો ને તેમ વીસ મિનિટ પછી ફોન ઓફ ઓ છો મને એમ કે આ કઈ ખોટું નથી કરી લીધું મને પેલા તો એમ થતું હતું પછી ચાલુ થઈ ગયો એટલે શાંતિ થઈ થોડી અને પછી ફોનમાં વધારા નો ડેટા બધો ક્લિયર કર્યો તો એકાદ જી બી જગ્યા થઇ ગઈ બીજી
બરાબર છે એટલે એમાં શું છે, કે ક્યારેક કેવી રીતે બંધ થઈ જાય ને તો આપણને મતલબ અંદર થી એવું ટેન્શન આવી જાય કે આ શું થઈ ગયું અચાનક કેમ બંધ થઈ ગયો
હા એજ ને અને પાછું કે બધું જરૂરી ડેટા ને બધું અંદર મોબાઈલમાં પડ્યું એના કારણે પાછું કે કોઈ કામ કરું હ ક્યાવે કારણ કે તમે બજારમાં ગયા હો ને આવું તમારી જોડે થાય ને તમે બધું પેમેન્ટ ઓનલાઈન કરવા ના હોય તો ભાઈ શું થાય
હા બરાબર છે, તે તમે ક્યાં બહાર બેઠા છો? મતલબ આ બાળકો નો અવાજ આવે છે.
હા એ તો બાજુમાં પડોશી વાત કરતા હતાા ને એટલે હવે આવે છે.
હા બાળકો બઉ ચીલમ ચીલી કરે છે.
હા નાનો બાળક છે, અને કોક ન ફોન આવે છે, વિડીયો કોલ તો એના ઉપર વાત કરે છે, એટલે
બરાબર બરાબર તે હું એમ પૂછતો એટલે તમારે હમણાં જે ડિવાઈસ છે, તેમાં તો એટલી બધી સ્ટોરેજ ઓછી છે, તો તો બઉુ સ્લો થઈ જાય. મારે પણ ડિવાઈસ તેમાં શું છે, કે અમુક વખત હું રિસ્ટાર્ટ કરું ને તો પાવર ઓફ થઈ જાય હવે ભૂલમાં તો પછી જયારે પાવર ઓન કરો ને તો મતલબ એમાં શું છે, કે પેલું પાવર ઓફ થતા ટાઈમ મતલબ લે થોડોક હું તરત જ બટન દ બ તો થાય નહી તો મને પણ અંદર થી એમ થાય કે અરે શું થઈ ગયુ, એ અચાનક વળી પાછું બટન છોડીને પાછુ કરું ત્યારે ચાલુ થાય એમ ચાલુ તો જલ્દી થઈ જાય પણ એમ અ ક્યારેક એવું થાય આપણને કે આ શું થઈ ગયુ, બંધ થઈ ગયું ચાલુ નથી થતો એટલે અંદર થી ગભરાટ જેવું થઈ જાય હવે
હા એ વાત તો છે, તમારી સાચી વાત છે, અને મારે એવું થાય છે. અને એનું પાછું માર શું છે, ખબર છે, કે ફોનમાં હ ને અંદર ફિક્સ સ્ટોરેજુ રોકેલા બરોબર તો એમાં બીજા બધાના ફોનમાં હવે મારે જ મોટો ભાઈ છે, ને તો એના ફોનમાં એને ચોસેટ જીબી છે, અને સાઈઠ આજુબજુ એનુંય ભરેલું હોય. તો અમે જોયું ને તો એના ફોનમાં ત્રણ જીબી ચાર જીબી. ફોટા અને બે જીબી વિડીયો આ ટોટલ છ જીબી. અને મારામાં જોયું તો ફોટા ચારસો એમબી અને વિડીયો એકત્રીસ એમબી ના બરોબર તો એટલે ઓછો થયો. પછી એપ્સ જોયું તો એનામાં એપ્સ છત્રીસ જીબીની અને મારામાં ઓગણત્રીસ જીબીની. એપ્લિક પછી અમે બીજુ સરખામણી કરી તો એ તો સરખું જ આવ્યું પછી ઓડિયો જોયું તો ઓડિયો મેં એને સાચો એમબી ના ઓડિયો હતા ને મારે ત્રણ એમબી ના બરોબર અહિયાં હું કેટલું બધું ઓછું થ મારા પછી અરે શું કેવાય આપડે હા એપ્સ ની અંદર જોયું ને તો હવે ફેસબુક ને વોટ્સએપ એ બધું જોય ને તો ફેસબુક છ જીબી વોટ્સએપ ત્રણ જીબી એ અને મારે ફેસબુક બે જીબી અને વોટ્સએપ એક પોઈન્ટ ચોસઠ જીબી આ રીતે ન કરતું બરોબર તો હવે આટું બધુ અરે ઓછુ હ ન નેધ એના ફોનમાં મેં જોયું ને તો ત્રણ પોઈન્ટ સત્તાવન જીબી અને માર ફોન સત્તર જીબી. તલ્સ હતા ન એકવીસ
અચ્છા તો એ મતલબ કયો ડિવાઈસ છે, એમની જોડે.
એમની જોડે સેમસંગનુ છે, અને મારે ઓપો છે. તો મારા ફોનમાં સિસ્ટમો એટલી બધી છેને. સિસ્ટમ ને અધર્સ કે એના કરતા મારેને બાર જીદી એક્સ્ટ્રા સિસ્ટમ અને અધર્સમાં જતું રહે. તો એના કરતા ફોનમાં ઘણી બધી તો યુઝ મારે ઓછો છે, પછી એપ્લિકેશન ઓછી છે એના કરતા તો મારે આવી. પ્રોબ્લેમ થાય છે એટલે હવે તો મને એમ જ થાય છે કે આવી રીતે બીજી કોઈ કંપની ના ફોન લેવા હોયને તો પેલા હેરું ચેક કરવું જરૂરી બની ગય છે. તમને એ બધું કેટલું છે તો ફોનમાં એ કેટલી જગ્યા રોકે છે. સેમસંગ ના ફોન માંમ પછી એટલી બધી જગ્યા નથી રોકતુંમ
ના એટલે એમાં શું છે, હમણાં છેલ્લે. એન્ડ્રોઈડ સિક્સન ન જે અપડેટ આવ્યા છેને, છેલ્લા બે તો એમાં એ લોકો સિસ્ટમ કરી દીધી છે એ મારામાં પણ આવ્યું છે. એ જે સિસ્ટમ ડેટા હતું ને પેલા તે લગભગ અમારા. ત્રીસ થી પાંત્રી ચાલીસ જીબી જેટલું રોગતું હતું સિસ્ટમ ડેટા. પછી એ લોકો એ એવું. શું કર્યું કે સિસ્ટમ ડેટા ને ઘટાડી દીધો હમણાં મારામાં સિસ્ટમ ડેટા દસ જીબી બ થવે છે. અને એ લોકો એ બીજું જે છે. અધર્શ કરીને એક નવું મતલ ચાલુ કર્યું છે સિસ્ટમ ડેટામાં બે પાર. કરી દીધા તેમા ઓથ્ર્સ. માં છે ને છવ્વીસ જીબી બતાવે છે એટલે સિસ્ટમ મતલબ બહુ છે ખાય પણ અધર્સ. કરીને એ લોકોએ નવું નાખી દીધું તેમાં મતલબ છવ્વીસ જીબી. એટલે તમે જુઓ ને પાંત્રીસ ચાલીસ બી આજ ખાઈ જાય છે અમારે. એટલે આમાં શું છે કે એ લોકોએ થોડુંક ચેન્જ કરી દીધું ડેટા.
હા મારે પણ એવું છે ચોત્રીસ. થી પાંત્રીસ જીબી તો આ હાર અને સિસ્ટમમાં જત રહે છે હવે ચોસઠ જીબી હોય. ચોત્રીસ ને પાંત્રીસ દસમાં જતો રહે એટલે પચાસ ટકા સ્ટોરેજ. એમાં જતું રહ્યું કેવાય, જોવા જઈએ તો અને. બીજા બધા ફોન માં આટલું બધું નથી હોતું અને પાછું અધર્શ માં કેવું ખબર હ. વે ગૂગલ પે છે તો ગૂગલ પે કઈક બસો ત્રણસો એબી નું હોય. તો હવે એ હું યુઝ ના કરું ને તો હું ડિલેટ ના કરી શકતો એટલે આધર્શમાં આવી એપ્લિકેશન. જે હું યઝ નહી કરતા. અને ડડીલેટ પણ નહી કરી શક એનો કોર્સ મેને રોકી દીધો પણ. તોઈ ફોન માં જગ્યા તો રોકે. તો એ રોકેલી જગ્યા એમના કારણે એટલું બધું છે અને. અધર્સમાં પાછું કેવું કે મારે ચાર પ્લસ ચાર જીબી છે બરોબર એટલે જો મારા ફોનમાં. સ્ટોરેજ ને પચાસ પંચાવન થી નીચે હોય ને. પચ તો હું ચાર પ્લસ ચાર નો યુઝ કરી શકું ગેમ માં. તો એ રેમમાં જે પ્લસ ચાર રેમ થાય ને એ સ્ટોરેજ માંથી રોકાય તો એમાં એ વખતે. બીજું ચાર થી બી વધી જાય એટલે સત્તર હોય ને તો એકવીસ થઈ જાય એવી રીતે.
બરાબર છે. એટલે હા હવેના ટાઈમમાં તો શું છે કે તમે જોુઓ તો. મતલબ એપ્લિકેશન બી બહુ મોટા મોટા થઈ ગયા. હવે લોકો ફોટોસ બી પાડે તો એક ફોટો બી તમે જોવો તો છ છ એમ બી સાથે. સાત એમબી ના ફોટો થઈ ગયા અમુક વખત. તો રો મતલબ રો માં પાડો કે પછી. હ ફિફ્ટી મેગાપિક્સલ પુરામાં પાડો તો બાર બાર પંદર પંદર એમબી ના ફોટો થઈ ગયા. એટલે એ રીતે હવે બધી સાઈઝ. પણ વધી ગઈ છે હવે હમણાં મને તો ખ્યાલ જ ન હતો મેં હમણાં. રી સ્ટોરેજ જોઈને તમે કીધું ત્યારે તો. મારા એપ્સમાં તો પચોતેર જીબી ખાય છે ઇમેજસ માં ચાલીસ જીબી છે વિડીયોસ માં ચૌદ જીબી છે એટલે આ તો મેં આજે જોયું મને તો ખ્યાલ પણ ન હતો આ વસ્તુનો એટલે આમાં શું થ હા હા ચાલીસ ડીબી ના ઇમેજીસ છે
ઓહો મારે ગણીને ચારસો એમ બી નાન
હા એટલે આ ચાલીસ જીબી એટલે થયા કે હમણાં લાસ્ટ મેરેજ ના ને મતલબ બધા મારા કઝિન ના મેરેજ થયા અને એ બધાના ફોટો છે મારામાં એટલે હવે એમાં શું કરું છું મને મેં જ મારે ફર્સ્ટ ફોન લીધો હતો ને એમ આઈ એ વન કરીને એમાં ક મતલબ ગૂગલે લાઈફ ટાઈમ ગૂગલ માં મતલબ ફોટો અપલોડ ની પેલું આપ્યું હતું એ ફોન જોડે કે તમારે લાઈ ટાઈમમાં અનલિમિટેડ તમે ડેટા મતલબ ગૂગલ માં ફોટો અપલોડ કરી શકો વિડીયો કે તો હવે એ જે મારી આઈડી મેં નાખેલી હતી ને મારી ગૂગલ ની એ મેં કન્ટિન્યુ આ ફોનમાં કરી તો આ ફોનમાં પણ એ સ્કીમ ચાલુ જ છે. એટલે બને ત્યાં સુધી હું મારા બધા ફોટોને બધા જે છે તે ગૂગલ માં અપ લોડ કરી દઉં એટલે ફોનની સ્ટોરેજ ઘટી જાય એમાં લાસ્ટ લગભગ બે ત્રણ મહિનાથી અપલોડ કરવાનું મેં હું ભૂલી ગયું હતું. એટલે યાદ આવ્યું એટલે લગભગ આજે રાતે મૂકી દઈશ તો સવાર સુધીમાં બધા ચાલીસ જીબી ના અપલોડ થઈ જશે એટલે સવારે ક્લિયર કરી દેશે બધા
હા એ વાત તો તમારી સાચી છે અને એમાં પણ કઈ ક ગૂગલમાં પણ લિમિટ હોય છે. કે તમે એક જીમેલ આઈડી ઉપર વીસ જીબી ડેટા સ્ટોર કરી શકો નથી.
હા એ રેગ્યુલર જે મારી બીજી આઈડી છે ને તેમાં એજ છે. મે જયારે મેં પેલો ફોન લીધેલો હતો ને એમાઈ નો એ વન ત્યારે ફોટોગ્રાફિક ફોટો સન્ટ્રિક મતલબ એ કેમેરા સેન્ટ્રિક ફોન બનાવ્યો હતો. એ લોકોએ ગૂગલ જોડે કોલોબ્રેશન કરેલું હતું કે તમે જેટલા બી ફોટો કે વિડીયો પાડો તો તમારે મતલબ એ જે ફોનમાં જીમેલ ચાલુ હશે એ ફોનમાં તમે અનલિમિટેડ ફોટોસ ને વિડીયો સ્ટોર કરી શકતો હોય તે પણ લાઈફ ટાઈમ. હવે એ જીઈમેલ જયારે રજી ટર કરી હતી તે હું આ ફોનમાં બી કન્ટીન્યુ કરું છું નવો લીધો તેમાં તો એમાં બી એ લોકો એ સિસ્ટમ આપેલી છે એટલે હું લાઈફ ટાઈમ મતલબ ગમે તેટલા ફોટો વિડીયો હાઈ ક્વલિટીમાં બી